સસ્તે.
નમસ્તે.
કેમ છો?
હું પણ મજા મે છું.
હમ્મ
ઓર સુનાવું છે શું વહેર્યો છે. શું કરો છો?
કાઈ નહી કરું છું.
હમ્મ
શહેર મે હું છ મેં બી.
શું થયું?
અરે શહેર મે હું મેં ભી શહેરમાં
હા, શેર મેં આજ કલ તો ઘણા લોક ગાંવ છોડીને શહેર તરફ જઈ રા છે.
હા સાચી વાત છે. હા કારણ બી હે શહેરમાં વધારે સુવિધા મલે છે.
હા સઈ કેરિયા છે શહેરમાં મોટી મોટી સ્કૂલ કોલેજ હોસ્પિટલ અને ઓફિસ હોવે છે.
સાચી વાત છે અને રોજગાર ની તક પણ શેહેરમાં વધારે હોય છે.
સાચી વાત છે એટલે ઘણા યુવા શહેર માં નોકરી માટે જાત હોય છે.
સાચી વાત પણ શહેરમાં જીવનમાં ઘણી સમસ્યા પણ છે.
હ જેમ કે ટ્રાફિકની તો ઘણી સમસ્યા છે.
હા, ટ્રાફિક ભી હે ન સવારે અને સાંજે રોડ પર ખુબ ટ્રાફ ફિક જામા જોવે મલે છે.
અને શહેરમાં પ્રદુષણ પણ ઘણું વેહીતી ગયું.
સાચી વાત હા હવા પ્રદુ ષન આવાજ પ્રદુષણ અને પાણીની સમસ્યા પણ જોવો.
હા ઘણે પ્રદુષણ વેઇ ગયો છે. વધારે વાહન હોવાથી વાતાવરણ પર અસર પડે છે,
સાચી વાત છે શહેરમાં લોકોકા પાસે સમયન પણ ઓછો હોય છે.
હમ્મ સાચી વાત છે, બધાના પોતાના કામના વ્યસ્ત રહે છે,
હા ગામમાં લોકા એકબીજા સાથે વધારે સમય પસાર કરે છે. છે.
હમ પણ શહેરમાં પડોશી સાથે પણ ઘણી વાર ઓલ્ખાણ ઓછી હોય છે
સવારમાં જીવન ઘણું ઝડપી બની ગયુ છે.
આ પર લોકા સાવરીથી આજ સુધી કામના લોગેન હોય છે,
પણ શહેરમાં મનોરંજનની સુવિધા પણ ખુબ હોય છે.
હા, જેમ કે મોલ સિનેમા ગાર્ડન અને ક્લબ ઘણી ઘણી સુવિધા હોય છે,
સાચીત બાળકા માટે પણ શહેર સારી સ્કૂલ અને શિક્ષણની સુવિધા હોય છે,
હા શિક્ષણ સુવિધા એ ઘણી હોવે છે. હર ચીજની ફેસિલિટી હોવે છે, અને મેડિકલ સુવિધા પણ ખૂબ સારી મલૈ છે.
હા પણ શહેરમાં ખર્ચ પણ ખુબ વધારે હોય છે.
હા ખર્ચ તો વધારેો હોવે છે. હા હા ગરુન વાડું બીજલી પાણી અને બીજા ખર્ચ વધી જાય છે.
હા એના કારણે ઘણા લોકોને આર્થિક સમસ્યા પણ થાય છે.
સાચી વાત છે. પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરવી પડે છે.
મારા મતે શહેરના વિકાસ સાથે પર્યાવરણનું ધ્યાન રાખવું જોઈએ
હ સઈ કે્યા છે લોકો એ ટ્રેફિક નિયમાનું પાલન પણ કરવું જોઈએ
હા અને પ્રદૂષણ ઓછું કરવા માટે સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ
હા તો આપણે કહી શકીએ કે શહેરનું જીવન લાભ અને સમસ્યા બંને ધરાવે છે.
હા જો યોગ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તો શહેરનું જીવન ખૂબ સારું હોની શકે.
હમ સાચી વાત છે. આજની આપની વાતચીત ખૂબ ઉપયોગી રહી છે.
હા મને પણ ખુબ આનંદ થયો થયો થયો.
આનંદ ઘણું થયો માને બી હમ ઓર માકે ગાવમે લગન થયો એક ચીકિ આજ બાકી બરા જારી છે.
ઓ સર આડી આની જા છે.
શર આડી બિ આવાગા છે
કબ આવોગા છે.
સોચ ર્યું હું એ લગ્ન ચાલ રહ્યા છે જો એક દો વેજ આવે નીપટ જાવ પછી આવજુ
હ ટ્રેન ન સફર કરીને આવજો છે.
હા ટ્રેન કો સફર તો ઘણોય આરામદાયક વવે છે.
હા અમે ભાડો ભી કમ લાગે છેને
હા ભાડા કે સાથ વા સુખ સુવિધા ભી મલ જવે વણી મે
હા સારું વાત છે.
ઓ થે કાઈ કર્યા છે.
કાઈ ની છે મેં ભી બેઠી છું ખાના વાના જીમ્યાન
ઓ જીમન મેં કઈ ભાવે છે.
માને તો ગુજરાતી
હા થે ઇ આવજો ગુજરાતી રોટી વણામાં દેખા થે વણાન ની ખીલાતીજો છે
હા ગુજરાતી થાળીમાં તો શું ખૂબ ખૂબ હોવે છે.
હા ખુબ ખુબ હોવે છે જદીશ તો આપને કેવા કે હા પણ આ મને ભી ગુજરાતી ભોજન નો સ્વાદ સખા દેવજો
હા દેવો દાલ, ભાતને, શાક, રોટી પીન્ છાસ પાપડા જલેબી એ ઓ અને મને તો ફાફડાની જલેબી બહુ ગમે છે.
હા મને તો સબજિ ઘણી ગમે છે. આપડે કેવતય દેખલો મુમાં પાણી આગયો છે.
હા
હમ. તે બી આ જાઓ આની રાજસ્થાની જેમાં દયા છે.
હા જરૂર.
હમ. ઓ સુનાવ શું કરી રાહ.
કાઈની છે. આપણે જલ્દી મલશુ.
હા જરૂર મળશુ જલ્દી.
હા આવજો.
હમ આવા ગ ન. શહેરમાં આવે કે દે એકલો હર ચીજ મેહગી ભી ઘણી વટે તો.
સાચી વાત છે.
હમ
શરમાં જીવન તોવો જાદા મુશ્કેલ થઈ ગયો છે.
હા મુશ્કેલી થઇ ગયો અને સુખ સુવિધા એ વધી ગઈ પટે
હા.
મુશ્કેલા એ સાર સાર સુખ સુવિધા ભી તો વધી ગઈ બાકી દેખલો ગાવા ના જીવન મે તો દેખ લો કી હોસ્પિટલ જવાનું પડે તો ઘણ દૂર જવાનું પડે છે. ઓ શહેરામાં તો સબ સુવિધા મિલ જાવે છે.
હા સાચી વાત છે.
હામે દેખલો અને પણ કઈ ગના મેં તો દેખ હાલ બી સાધનની કોની છે વટે
ઓર શું તમે હિન્દી બોલો છો?
હા.
શું તમે હિન્દી બોલો છો?
હા હિન્દી બોલું છું.
અચ્છા
હિન્દી આવે છે પણ ગુજરાતી શીખ્યા છે બે
હાઆઆ
ભા હર ભાષારો જ્ઞાન વેણું છાવે છે.
હા
હર ભાષારો જ્ઞાન વેણું છાવે.
સાચી વાત છે ભાષા સબ આની છાવે છે.
હમ સઈ કેય છે.
ઓર તમે શું કર્યા છો
હું કઈ નથી બેગને સિલાઈ કર્યો છું.
હં.
તે શું કર્યા છે
કઈ ની કર્યા છે મે ઇ બેઠા છે ન.
હા કેવટે લગ્ન કોની છે કઈ
હા
અગે થાકે વટે લગન કોની છે કઈ બાર?
ની માકા અટે ત લગન ની છે. આટ શરમાંત કરીએ કોઈ લેનો, દનો નહી એના.
સાચી કેયા અલગ બાકી ગામે
સાચી વાત છે, આ તો દે લો શર માં.
મતલબી કોની હોવે છે.
સાચી વાત છે.
સારું છે સારું તંબાકુ આપણું આપણું જીવન એ આપણે આપણે હિસાબ જીવેલા છે.
હા-આ મેહગાઈ ઘણી વેગી છે.
ઘણી જ વેગી છે મોંઘા વારી તો ખાણૂ પીણૂ પેટ્રોલ વગેરે ડીઝલ
હા, તે ભી આવજો, મેં ભી જરૂર જરૂર બધા રંગ.
હા નમસ્તે